શું કરમ રામ અમિતભાઈ
બસ જો આ એક્ઝામ હમણાં આવે તે એની તૈયારી ચાલુ છે
હા કેવાની એક્જામ
આરે છે ને સેમ ટુની ફાર્મસીમાં
એવું છે ફાર્માસી તમે કર ને હા ફાર્માસીમાં શું રાખ્યું તમે
ફાર્મસી માં શું રાખ્યું હોય ફાર્મસી બીજું તોું હોય
વિષય હશે ને કયોું એ વિષય છે તમારે
મારે એચ એપી ઓર્ગેનિક કેમિસ્ટ્રી
હમ
ન્જનયરિંગ
એવું છે હા બીજું બીજું યર છે એમ ને તમારું
બીજું છેેમ બીજું પેલું
એમ છે હ શું પેલા શ એમમાં વાંધો આવ્યો હતો કઈ
હશે ત્રણ કેટી છે મારે
એવું છે કુલગટલા વિશે એમ
કુલ એમાં શાર વિશે એમાંથી એકમાં પાસ છ
એવું છે હ.
હમ્મ. તમે તમે ક્યા છો?
અમેં જુનાગઢ અત્યારે જુનાગઢમાં બી. એસ. સી. માં એમ. એસ. સી. એડમિશન લીધું ને બઉદિનમાં.
હમ્મ એવું છે.
એમ બી. એસ. સી. કરુંહું.
હમ્મ.
હમ્મ.
તમારે કઈ બાજુ?
હુંઈ જુનાગઢ માં છે કાળવા ચોક માં.
એમ છે હઅ મે આયે જાજરવાળા બાજુ છે.
હમ્મ છે. તમે તો પી. જી. માં રેતા હ ને.
હા પીજી માં.
હું આય પી. જી. મા જ રવ છું આ બાજુ. મારે એવું છે કે ન્યા ગર્લ્સ ની હોસ્ટેલ છે મારી હોસ્ટેલ નથી. કોઈ જ માટ
ગર્લ્સ માટે જ.
હમ્મ.
તમારે ત આગુ ની પડી જાતું હોય.
હા અ મારે આગુ પડી જાય, મારે બાઈક છે ને એટલે વાંધો ના આવે.
હમ્મ.
બાઈક લે ને ટામે અપડાઉન કરી નાખીએ.
હમ્મ.
આ બધું રૂમ બૂમ ને બધી મળી જાય તેમનું સસ્તું એમ.
હમ્મ હમ્મ.
શું ચાલે બાકીને બીજું.
કઈ ની જો હમણાં એક્ઝામ છે પછી એક્ઝામ પતશે છે એટલે ઘરે જાશું.
હમ્મ આવો આ બાજુ ફરવા ધાંધોરા બાજુ.
હા એકજામ પતે પછી આવી, એક દી આટો મારી જઈશ.
હ હ અ. ચાએ પછી એક દિ સાલો ગિરનાર તમારી એકઝામ ખતમ થઈ એ પછી.
હા એકઝામ પતે પછી જાવું છે જ વરસાદ આવે એટલે આજ સવાર માં હતા સાટા.
હ હા હ. હા અહીંયા આ બાજુ એ હતો સાટા તો પણ બહુ વરસાદ કઈ નતો આયો.
હા એ નોર્મલ હતો વરસાદ અમારે હું હું રઉ હિયા બહુ હતો હમણાં ઉના માં બવ હતો વરસાદ.
હ હ તમે ઊના બરાબર એમ.
હમ્મ.
હા, ઉનામાં કઈ બાજુ?
ના કોઠારી.
કોઠારી તમાર જમીન ના હ ને ત્યાં તો. હા હા ઉના બાજુ આવુ એટલે તમને ફોન કરુ. હા ઈ બાજુ આવ એટલે તમને ફોન કરુ.
હમણા મસ્ત બધું કિલ્લામાં ને રિનોવેશ ન થઈ ગયું છે, એટલે મસ્ત છે, જોવા જેવું.
સારું છે
હા પછી સનસેટ પોઈન્ટને ખબ કરીને એવું બધું મસ્ત સે.
પોગટા પાડવાનું સારું હશે કેન ફોટા પાડવાન
હા ફોટા પાડવાનું પ્લેસ બહુ મસ્ત છે બધ
એવ દીવમાં સારું હશે તો શું અતાર બાર બાર
હે હા એવું બધું હોય ન્યાં તો અત્યારે ચાલુ જ હોય પણ લાવવા દેની ન્યાં જવું હોય તો ન્યાં જઈને બધું કરી લેવાનું.
હા, એવું છે, હ. શું બાકી, બીજું કાઈ સારુ
હા
ગરમી ચેક પડે ત્યાં
ગરમી બોઉ છે અત્યા અમે તો હૌથી ઉપલા માળે છે ને એટલે તો બહુ ગરમી થાય છે.
હા હા બઉ ગરમી હશે ને આ ઉકરાટે એવો થ
હા રેવાતું નથી અંદર તો પછ રાતના અમે પછી પછી બારા નીકળીએ.
હા એ તો નીકળવું જ પડે ગરમી એવી થાતી
હમ્મ વરસાદની જ વાત જોઈએ છે.
હા હ વરસાદ હવે તો આવે તો સારું.
હમ્મ.
હા. ચટાશંકર ને બાદ જાએવ એટલે ફરવા મજા આવે ઠંડુ ઠંડુ વાતાવરણ રહી
હમ્મ હમ્મ.
હમ્મ. ઘરે ક્યારે જાવાન તમારે?
મારે એક્ઝામ, પતે એટલે હુ વીસ એકવીસ તારીખે જઈશ.
હ હા, પાછુ ક્યારે આવવાનુ
પાછું વીસ, પચીસ ની રોકાય પછી પાછો આવીસ મારો, વિચાર તો નથી. કે હું ઘરે જાઉ
હા હા.
મારે એવું છે, કે અહીયા ન્યા ઘેર બેઠું રહેવું એના કરત આમાં ક્યાંક, જોબ મહિના દિવસ માટે લાગી જાય.
હા, તો એ કરયા જેવું છે. જોબ-બોબ મળી ગઈ હોય, તાએ સારુ કામ ન કામ થાય, ને પૈસા આવે
હમ્મ ઘેરે મહિનોથી, એમનેમ ફોન જોવો એના કરતા
હા, ઈ સારુ તમારે એક તો ફાર્માસી એટલે મેડિકલમાં તમે ક્યાક
હમ્મ, હા એટલે જ કઉ કે મહિના, દિવસ એમનેમ રયા કરવું એના કરતા ક્યાંક મેડિકલમાં વયો જાવ
હા મેડિકલમા, હા અનુભવે છેને, સારુ રે પ્રેક્ટિકલ દવા નામને બધી આવડી જ એ બધુ
હમ્મ.
તમારે કોલેજ, પછી શું પ્લાન છે.
અમારે કોલેજમાં એવુ છે, કે કોલેજમા ત્રીજા યર્સમા, બધી કંપની આવે એનું ઓલું કરવા એનાથી પછી લઈ જાય, ને કંપનીમા આપે એમ. વીસ પચીસ હજાર પગાર આપે કંપની મા લઈ જાય, પછી જેસી ખાડે બધી પ્રોસેસીવ હોય એક કામ કરવાનું પછી, એ સારો અનુભવ થાય તમારે પછી, એક્સર્નલમાં તમે એક વર્ષ પૂરુ કરો અને એમએસસી કરો તો પગાર વધે ત્રીસ પાંત્રીસ હજાર, થઈ ગયો.
શિક્ષક, શિક્ષક ભિક્ષક બનવુ, ને તમારે
શિક્ષકમા, શિક્ષકમા બહુ વાર લાગી જાય પીએસડી બીએસડી કરો એમએસસી કર ને પીએસડી કરો પસી સારું ભણવા ના આવે પછી વારો આવે તો અને આખીને તો બહુ વાર લાગે.
હમ હમ
મારે તો હવે ચાર વરસ ફાર્મસી કરી ને પ્રાઈવેટ જોબ, તો પ્રાાઈવેટ જોબ નકર ગવર્મેન્ટ જોબ
હા, હા
નકર આપડું પો નુ મેડિકલ નાખ દેશુ, એનુ લાઈસન્સ મળશે તો
બહુ સારુ, આપડે રજા, બજા ક પાડવી તો થઈ જાય. એ સારુ પેમેન્ટ ને બધુ સારું મળે
સારી લોકેશન હોય, તો સારુ
હા, એ તો હોસ્પિટલ આપડે હોસ્પિટલ પ્રાઇવેટ હોસ્પિટલ હારે, કોન્ટ્રાક્ટ કર ને હોય, તો સારું થઈ જ એના બધી મેડિકલ ના આપડે, ત્યા આવે અને પછી સારુ હોય.
હમ
શું બીજું બાકી ને બીજો પ્લાન શું છે, તમારો?
બીજો, તો કઈ પ્લાન નથી હવે આ એકઝામ સારી રહી જાય તો સારુ ઓલી એ જે આવી એ સોલ્વ થઈ જાય, તો સારુ
હા, ઈ આજે દેવાની હોય.
મારે આ સેકન્ડ, સેમની એક્ઝામ સાથે થે જ આવે એક્ઝામ ને પાછુ, ફર્સ્ટ સેમ વાળા આ રીતે એ બે વાર દઈશ.
હા હા તો આ વખતે દેવાની હશે ને તમારે તો?
હા આ વખતે જ બે દઈ દે પેલા તો સેકન્ડ સેમ નું જ અત્યારે તો સ્ટડી ચાલે છે ફર્સ્ટ સેમનું તો એમને એમ દઈ દેશું.
હા હા એમાં આવડી જશે બધું?
એ તો હવે આવડી જાય તો સારું.
હા હા એવું છે.
થોડાક ગપ્પા મારીને પાસ થઈ જાય તો વધારે સારું એમ.
હા થોડુંક વાસી લીધું હોય તો આવડી જાય બધું. વાંધો ના આવે એટલુ બધું વાંચી લીધું હોય ને તો સારું.
હમ બસ આ બીજા બીજા સેમમાં ન આવવી જોએ કેેટી.
હા આપડે મહેનત કરવાની એટલે નો આવે.
હમ
ફોન થોડો ઓછો જોઈએ તો નો આવે.
શું બાકી બીજું તો?
કેેટી.
મારે એક સે પેલા એને આ વર્ષમાં દેવાની થશે મારે.
એવું છે. ત્યારે તો ન્યૂ એડમિશન ચાલુ થઈ ગયા હ ને બાઉુજી?
હા ન્યુ એડમિશન ચાલુ જ છે અત્યારે બસ હવે પાંચ રાઉન્ડ પેલા હતા પાંચ પાંચ રાઉન્ડ પૂર્ણ થઈ ગયા હવે તો પરમ પરમ દિવસ થી શરૂ થઇ જાય કોલેજ પાસે
હ આ વખતે તો નીટમાંય બહ ઓલું લોચા હતા. રીની દેવી પડી બધાને
હા આ વખત રીની જ વાર ને ફરી રી જે ઘડી પાસે ત્રણ ત્રણ વખત રીની એ બડી
હમ
એમાં પેપર ઓલું થઇ ગયું હતું બઉ ધાંધિયા થયા હતા લોકોને.
હા
હા
દર વખતે એમ થાય છે મારે ઓ વખતે ફાર્મસી ના ફોમમાં એવું થયું હતું બહ લેટ થયું તું.
હા દર ફાર્મસીમાં તો એમજ થાય દર વર્ષે.
હા
હા બહુ લેટ થાય. આ વખતે એવું જ હશે લેટ થશે બહુ.
નીટ નું રિઝલ્ટ આવશે ત્યાં સુધીમાં કોઈ એમ બીબીએસ કરવું હોય એને બધાને લેટ આવું પડશે.
હા બધી બધામાં લેટસ થશે આ વખતે તો કેમ કે નીટ નું પેપર પાસે થોડું ઓલું સહી.
હમ
એટલે બધું લેટ થશે આ વખતે.
હા તો મળ્યા પછી.
હા તો વાંધો ને ચાલો પછી કય્યારે ફોન કરું તમને પાછો જુનાગઢ ચટ બ જાય પછી.
હા એક્ઝામ પતે પછી હું તમને ફોન કરીશ.
હા તો એક્ઝામ પતે પછી ફોન કરો જાય જ એટલા શકરબજ
હે હા રાખું હો
એયા